શું કરયુ? હા બીજું કો કેવું છે.?
બસ રેડી
હમ હું શું કતી તી તમે? શું કરો છો હમણાં સિલાઈ નું કામ ચાલુ છે આપણે હમણાં?
હા સિલાઈ નું કામ તો હમણાં તો ચાલુ જ છે મારી જોડે.
હમ હમ શું સિલાઈ લો છો ડ્રેસ ની? અને માલવાલ કઈ નયું?
ડ્રેસની સિલાઈ સાડી ત્રણસો છે અને કપડા તૈયારમાં પેરમાં સાડી ત્રણસોમા સ્ટાર્ટિંગ છે મારી જોડે.
હમ હમ કયું કયું કાપડ ચાલે છે હવે માર્કેટમાં?
હમણા મારી જોડે કોટન અને રિયોનમાં જ છે.
હમ હમ અને હમણાં રક્ષાબંધન આવવાની છે એટલે કઈક નવું
નવુ હવે રક્ષાબંધન આવે એટલે લાવીએ અત્યારે સેલ મૂકેલી છે મારી જોડે પણ અત્યારે પેન્ટની ને ડુપટ તની મે સેલ મૂકી છે.
હમ હમ હમ હમ
લાવવાની છું પેરમાંને એમ. પણ હમણાં તો અત્યારે એમાં આગળ
હમ હમ મારે શું મેં પંજાબ થી થોડી કુર્તીઓ મંગાવી હતી, એટલે મારે સીવડાવી હતી. પણ હમણાં શું પેલું પટિયાલા સ્ટાઈલમાં આવે છે એવું તમે સીવી શકો.?
એક વાર લઈને આવજો તો જોઈ લઈશું
હમ હમ બીજું કો??
બસ બીજું તો ચાલ્યા રાખે ઘરની કામ બચલા માટે બોલો?
હમ હમ તમારો અવાજ કપાય છે.?
નથી આવતો નેટવર્ક? પ્રોબ્લેમ હશે તો થોડો
હા હા અને ચણિયા ચોળી નું કેવું છે હમણાં? હા ચણિયા ચોળી નું કેવું છે, ઓર્ડર બોર્ડર કઈ નવું કાઢ્યું છે.?
ચણિયા ચોડી માં
હમ હમ હમ હમ
મારા જોડેને એટલા માટે બીજૂ કો તમે તમને હ મળી??
હા એટલે મને સીવડાવી તો છે મને એટલે થોડું પેટર્ન ને એવું કરાવુંતું તો તમારી જોડે ડિઝાઇનબી,
હા તો હરુ ભરું મલો કામ માટે તો ખ્યાલ એક વાર મુલાકાત લે જો એટલે ખ્યાલ આવી જાય.
હલો.
હા. હલોને. હલો.
હા હું કહું છું કે પેટર્ન વેટન છે તમારી જોડે? કેવું છે હમણાં ચાાઈનીઝ કોલર?
હા હમણાંમાં બંને ચાલે છે એક શર્ટ કોલર ચાલે છે.
હમ હમ.
કોઈ એક શર્ટ કોલર બી ચાલે છે. એક સ્ટેન્ડ પર બી ચાલે છે મારી જોડે, અને બાકી તો બધી પેટર્નમાં દ્વારા ચાલે છે અલગ અલગ પેટર્નમાં.
હમ હમ બે ચાર ફોટા બોટા હોય તો વોટ્સઅપ કરજો. અને મારે એક એરલાઈનમાં કરાવી છે એમાં કેટલું કાપડ જોઈશે?
એ હાલમાં પેરમાં જ બનવવાની છે કે ખાલી ખો
ના ના કુર્તી નહિ આખી એ સ્ટાઈલ માં હોય છે આ નીચે થી ઘેરા વાડી હોય. છે, એટલે શું એ કરાઈ લઉં ને બે એક એટલે નવરાત્રી માં એ ચાલી જાય આપણને.
હા તેમાં સાડા ત્રણ મીટર કાપડ જુશે.
મારી બોડી તો તમને ખબર છે જ.
હા બોડી તો ખ્યાલ છે પણ તો સાડા ત્રણ ઉપર જુશે એમાં.
તો
એ હાલો. અવાજ ક્યું નહિ આ રહી છે.
ખાલી જ હલો, કવ છું ચાર મીટર કરી
હા ચાર મીટર જેવું લાવજો એટલે વાંધો નહી આવે. તમને જે રીતે બનાવી છે એ બની જશે ચાર મીટરમાં. અને પેરમાં બનાવું હોય તો?
લાગે કેટ એમાં પછી નીચે તો કોઈ પણ મેચિંગ નું પહેરી લઈશું ને. પેલું નહી આખી નીચે ફ્લોર લેન્થ આવે છે ફ્લોર લેન્થ આવે છે આખું.
હા.
કે નીચે પેરેલું કે નહીં પેરેલું એવું દેખાતું જ નથી.
એ રીતે બનાવી છે ને?
હા અને, કા તો એના મેચિંગ નો પુરુસ્કર્ટ જેવું પ્લાજો કરાવી દેજે.
શ વાા છે
તો ઉપેલું પ્લાઝો કરાવએ તો એ કેટલા મીટર જોઈશે એકદમ ઘેરા વાળું પ્લાઝો ખબર છે?
ધેરાવેલો તો પ્લાજો સાડા ત્રણ મીટર જશે એમાં બી.
અચ્છા એટલે સાડા ત્રણ ને સાડા ત્રણ હા પેલું નીચે થી ચમરેલા
હા, એમાં બંનેનું થઈ ને સાત મીટર જશે.
હમ અને સેમ કલર સારું લાગશે? કે કોન્ટ્રાસ્ટમાં સારું લાગશે?
હવે તમે પેટર્ન કઈ રીતે બનાવો છો એ રીતનુ ખ્યાલ આવે કે તમને કય બનાવ બંને એક જેવું બી ચાલે છે માર્કેટમાં ને અલગ અલગ બી ચાલે જ છે.
સારું તમે જોઈએ આપણે.
હા એક વાર આવો એટલે જોઈ લઈએ.
હા એટલે મારી જોડે શું અલગ અલગ કાપડના પીસ પડ્યા છ ને. તો મેં કીધું લેતી જવું એકમાં આઠ મીટર પડ્યું છે, એકમાં પાંચ મીટર. હ શું ફરવા ગયા ત ત્યાં ગમ્યું તું તો લીધું તું પંજાબથી.
હા હા કઈ વાંધો ની ને?
તો ભાભી ને હવે યાદ કરીએ.
હા આવો ત્યારે લઈ જ.
હા હા લઈને આવું અને પેલી ચણિયા છોડી નો શું ભાવ મૂક્યો આ વખતે?
ચણિયા ચોળી આ ફેરી તો અગિયારસ તોથી સ્ટાર્ટિંગ કરવાની છે. અગિયારસો થી સોળસો ની અંદર માં મળી શકે.
હમ હમ, અને આપણે કોટનમાં જે ચાલે છે પીસ માંથી બનાઈ એ છીએ. ગયા વખતે ખબર છે ફ્લાવર પેઇન્ટ વાળી બનાઈ હતી.
હા અત્યારે કોટનમાં જ છે પણ આ ફેરી બી મટીરિયલમાં તો ભાવમાં અમને એજ ભાવ પડે છે. એટલે આ ફેર માલમાં એવું કે ઓલી ફેર રિઓન ચાલતું ત્યાં ફેર કોટન ચાલે છે.
હા પેલું ખબર છે પટ્ટા પટ્ટા વાળા એકદમ ફૂલ ઘેરો મૂક્યું હતું.
હા હા આેરે એટલામાં તો પડશે તમને.
રે કેટલા માં પડશે?
કાળા કલર ની ઘેર વાળ ગઈસલ હતી એ રીતે બનાવી હોય ને તો પંદરસો માં પડશે તમને.
બહુ વધારે નથી રિયો નથી એ.
રિયો નથી પણ મોંઘવારી વધી પણ કપડાં ન ભી ભાવ વધ્યો ના પે.
તો ગયા વખતે તો તમે સાતસો માં આપી હતી આ વખતે ડબલ થોડી થયું જી એસ ટી એટલું બધું નથી વધ્યું ભાભી.
જીએસટી નહી વધ્યું પણ હા વાળાનું બિલ વધી ગયું.
હ જોજ મારે એક પેલું ઘેરા વાળું કરાવવું છે.
એટલું ચણયો કરાવ તો એકલે
હા એ તો પછી ઉપર કાતો ટોપ
ચણી હો શું માય થઈ જાય, હા એટલે. તમે બંને નો ભાવ પૂછો કે એકનો? પૂછો એનો જવાબ પેલા આપો કે તમે મને ચણિયા નો જ કહો છો?
મને ખાલી ચણઓ જોઈ
જવાબ હા તો જાણી્યોજ તો તો સાતસો આઠસો માં ભી ચાલે પણ પેરમાં હોય તો પછી ભાવ થાય ને ડુપ તો બી ચારસો પાંચસો ન.
હ ના તો સ્કર્ટ મીટી જેવું હોય ને એમાં દુપટ્ટો નથી જોઈતો. ખાલી બ્લાઉઝ હોય તો નહી તો ગયા વખતે કોલર વાળું ફ્રોક જેવું કરી આપ્યું હતું ને ઉપર. ટોપ જેવું હતું, કેર વાળું ટોપ હતું.
જાર ત્યાં સુધી બનાવી આપી છે.
હમ હમ કયું કલર અવેલેબલ છે.
કલ મારી જો કોર્ તો અને પ્રિન્ટમાં હજી લાઈન નહીં. ના પ્લેન માં છે પ્લેનમાં. પ્રિન્ટેડ લાવું છે પણ હમણાં હ આ થોડો સ્ટોક પત્યો ને એટલે પછી પ્રિન્ટેડ લાઇશ.
હમ હમ હમ
હા
અને પેલું ભય પ્રિન્ટ કરે છે એ થઈ જશે પ્લેન ઉપર?
હા એ તો થઈ જશે.
હારું તો એની આ ડિઝાઇનો હા
મારી જેમ. ભલે એનું બી એક વાર આવો એટલે જોઈ લો.
હા તો સારું આપણે એવું કર હા તો કાલે' જો ટાઈમ કાઢીને આવું તો તમે કેટલા વાગે મળશો મને?
કણ તમને?
હમ હમ અને અને શું કરું કુર્તી નું માપ લાવું કે પછી તમે માપ લઈ લેશો?
માપ તો તમારું બોડી નું લઇ લેશ
હમ હમ
તમે આવશો? ત કુર્તી નું લાવ હોય તો લાવવા ને તો બોડી ના માપ જો વાંધોને. ઓચછ
હમ હમ હ સારું મારે એ લાઇન કરાવી છે હા ફૂલ માપ ની
હા હા હા વાંધો ની.
હા બીજું કશું કરે છે છોકરાઓ? હ
હ રાહ જોકા.
હમ હમ કયું કોટન છે કે રિયોન છે.?
વટસપ તો કોણ કર
ના ના કોટનમાં છે કે રિયોન માં છે.?
કોટન કોટન
પેલું શું કેવાય તમે છો છાપવાનું છે એ છે કે પછી પેલું કોટનમાં આવે છે એ છે.?
નહી કોટન પ્યોર કોટનમાં કપડું છે, અને પ્રિન્ટ ઘરે કરી છે અને બસે બનાવીલું સમમે
હમ હમ હમ
એટલે પ્રિન્ટ અઃ બી પ્રિન્ટ નથી પેલીું રબર પ્રિન્ટ કલર આવે ને એ શકેેલું છે.
એમાં કયું કયું કલર છે?
એમાં મારી જોડે દસ કલર છે અત્યારે, તમે હો તો તમને કલરમાં યલો છે પિંક છે ફાલસા છે. બ્રામા છે, પિંક વોલો છે, પોપટી છે. એમ ઘણા બધા કલર છે મારી જોડે.
હા તો આપણે એવું કરીએ હું આવું અને હા કાલે હું મળું પછી માને ને એમ રીસિકાનુંપેલું મોમ ડોટર જેવું થાય ને તો એવું ચણ્યા ચોડી જેવું કરાઈ આપો મને એટલે મમ્મી ને છોકરી એક જેવું પહેરે છે ને
હા હા
બરાબર ને રિશિકા નું આમ કોટ સેટ જેવું ના કરતા નાનું ટોપ કરી દેજો
સારી કરી આપ.
બરાબરને એટલે મારી છોકરીનું નામ છે એટલે મેં કીધું મારી છોકરીનું છે ને. એનું ટોપ જેવું કરી દેજો, બરાબર ને.
હા.
હા સારું તમે ઇન્સ્ટા ઉપર ફોટા મોકલી દેજો મને, બરાબર. હા ચલો મળીએે કાલે હે. હા સારું ચલો મળીએ જય શ્રી કૃષ્ણ.
પર